હું મનાય છૂ
બોલો બોલો વિકાસભાઈ?
કેમ છે મજામાં?
હા આવ
પાણી વરસાદ બરસાદ શેકેે હીપા?
અહિયાં કઈ વરસાદ છે, એવું છે, ની ત્યા વરસાદ છે? હાલો ઓય હાલો.
હેલો આવાજ ભાઈ?
હા બોલો બોલો
વરસાદ.
છે, કે ના પાણી પડે હાલો.
ના ના ક્યાં બહાર જમવા જાવો? એમ છે એને કે દસ મિનિટ રાખવાનો હોય.
દસ મિનિટ વાત કરવા હા દસ મિનટ વીસ મિનિટ વાત કરીએ.
એ એમ છે હું હાલે બાકી બીજું? હલો.
હા બોલો?
હું હાલે બાકી બીજું?
બ મોજ હાલે છે.
એમ છે કઈ બાજુ છો? જુનાગઢમાં વરસાદ કેવો છે?
જુનાગઢ માં વરસાદ એટલો બધો ખાસ તો નથી આવ્યો.
હમ. એમ છે કોલેજ કોલેજ જે કોલેજ બાજુ જવુ છે?
હા આજે કોલેજ ગયા તાને?
હા, લેક્ચર અટેન્ડ કરો.
હા લેક્ચર અટેન્ડ કર્યો
કેટલા લેક્ચર અટેન્ડ કરો? હલો. હેલો આપડે કઈક બિઝનેસ નવો ગોતો હોય તો શું કરવાનું?
અરે બિઝનેસ બિઝનેસ માં તો આપડે ખુબ પાવરફુલ છે.
એટલે આપડે કાક ખુલ્લું હોય તો આપણે રસોડું ખુલ્લું હોય તો આપણે કઈ રીતના બધું કરવાનું?
રસોડું ખોલવું હોય તો મારી પાસે મિનિમમ ચાર રસોઈયા છે.
હા ચાર રસોઈયા છે. અમારે રસોડું તો નથી ત્યાર એટલે કેટલીક ફૂડ જોય તમારી જગ્યા?
અમારે જગ્યા સો વાર નો પલો- - સો વારનો પ્લોટ હોય તો એ તો પણ હાલશે.
હાલ શે એવું છે.
પણ અમે એકચૂલીમાં. રસોઈમાં નોનવેજ નથી બનાવતા.
હા આપડ નોનવેજ નહી ખાલી ઓનલી ફોર શાક ને વેજીટેબલ જ બનાવ છો ને બીજું ક ના એવું છે. હલો.
હા બોલો.
કઈ બાજુ રહો
અમે જુનાગઢ.
જુનાગઢ કઈ બાજુ.
જુનાગઢમાં આપડે ભગવાન ચોક જોયું?
એવું હા. એમ છે.
હોસ્ટેલમાં રહેવાનું અમારે.
હોસ્ટેલમાં જમવાનું કેવું આવે?
હોસ્ટેલમાં જમવાનું થોડુંક ઠીકઠાક તો આવે છે. હા, બારે જમવા જવું પડે એવું.
કેમ છે બારે બાર રમવા કેવા. હલો.
એમ છે. શું હું કેવું રમ જમવાની વ્યવસ્થા કેવી છે તમારી રવાની ખાવા પીવાની. હોસ્ટલ સુવિધા છે કે.
હા વોશરૂમ સુવિધા પણ છે અને અહીંયા હોસ્ટેલમાં મોટું સબરું
એમ કેવું ગેમ પલા છે.
ગેમ ગેમમાં તો દરેક પ્રકારની ગેમો અહં રમતા હોય છે લોકો.
હમ્મ. એમ છે તમને કેવા પ્રકારની ગેમ રમતા આવડ
અને હોકી છે. પછી ફૂટબોલ છે હા એ બી અને ગેમો રમતા આવડે.
એમ છે ઇન્ટરેસ્ટ વધારે કેમાં છે. હલો.
હા.
વિશાલ આવવાનું બાકી વિશાલ આવવાનું બાકી વિશાલ કો હેલો. હલો.
હા.
હલો આપે કેવાર ચડીયો. હાલો.
હા બોલો.
ક્યાં તમારા આજુબાજુમાં અવાજ બઉવ હોક સાઈડમાં રૂમમાં પર્નલ હોય જ.
હા હું મારી ઓફિસ માં જાઉં તું.
હમ્મ નેટવર્કમાં રહેેજો.
હા હા.
હા. બોલો બાકી બીજું હું હલે.
બ શાંતિ.
શાંતિ કેવી શાંતિ અશાંતિ કે શાંતિ આવી હમ હું હવે તમારે શું કઈ સ્ટાર્ટઅપ કરવાનું છે નું હમ
સ્ટાર્ટઅપ માં તો અમારે બિઝનેસ છે.
હ કેવાનો બિઝનેસ છે. હાલો
હા
કેવાનો બિઝનેસ છે.
બ બસ નો છે.
હલો હલો
હા બોલો બોલો
કેવાનું બિઝનેસ ચાલે તમારે
બિઝનેસ મારે એક ટુનમાં મામારે છે ને જે કન્સ્ટ્રક્શન નું ચાલે છે હાલમાં
હમ
જેમાં અત્યારે હાલમાં અમે એક કોન્ટ્રાક્ટ લીધેલો હ છે. બે જે કોન્ટ્રાક્ટ છે.
મ છે
એમાં અમારી મ મંથલી ઇન્કમ એક લાખ સંગ થાય છે.
ઓહ શું એમાં શું કરવાનું તમારા બિઝનેસમાં હલો શું કરવાનું તમાર બિઝનેસ ન સ્ટાર્ટઅપ કેવી રીતે કરવાનું તમારું બિઝનેસ
બિઝનેસમાં અમારે તો એમાં કોકરેન્ટ છે પછી કપચી છે રેતી છે પછી એમાં મિની મિની કોક્રેટ પણ આવે છે.
હમ
તે રોડમાં ખુબ સારી ગણાય છે અને રોડનું આયુષ્ય પણ વધારે છે.
સ્ટાર્ટઅપ કેવી કરવાનુ જીરોથી શરુઆત કરવી પડે ને હ જે તમે કેવી રીતે સ્ટારઅપ કર કે
અમે સ્ટાર્ટઅપ શરૂઆતમાં તો અમે પેલાં કોકની ભાડે ગાડી હાંકતા
હમ
ને ગાડે ગાડીે આપતા પછી ધીરે ધીરે એમાં પૈસા જમાવતા ગયા અને પછી ખુદનું સ્ટાર્ટઅપ કરવાનું વિચાર આયવો.
હમ.
રાી
તમે પર
એક ગાડીમાંથી બે ગાડી કરી બે ગાડીમાંથી અત્યારે હાલમાં પાંચ ગાડી કરી.
ઓ એટલે તમારે આમ માતાજી ની દયા છે એવું કાંઈ
હા હા
હલો
હા
તમારે માતાજીની દયા એમ ને
હા ફૂલ માતાજી દયા
એમ છે હવે પાંચ માંથી દસ ગાડી થાય કે હલો
હા
પાંચ માંથી દસ ગાડી થયા કે
પાંચ માંથી દસ તો હવે માતાજી ને દઈયા ઉપર અલગથી.
એમ છે. હા એમાં તો પૈસો છે જ ને એક ફેરાના કેટલા પૈસા લઉ.
એક ફેરાના અમુક ડિસ્ટન્સ ઉપર આધાર હોય અને અમુક. અ ચલો સ્ટાર્ટિંગમાં તો મિનિમમ પચીસ હજાર તો લે જ,
એમ છે એક કિલોમીટર ન અંદર નાખો હોય તો કેટલા પૈસા દવાના.
એક કિલોમીટર ની અંદર તો પછી પાંચસો રૂપિયા વધુ લેવામાં આવે.
કેમ પાંચસો રૂપિયા વધુ લેવામાં આવે.
એક કિલોમીટર માં ગાડીનું ભાડું પછી ડીઝલ નું ભાડું પછી ડ્રાઈવર ની મજૂરી, એવું બધું ગણતા પાંચસો રૂપિયા ખાતા હોય.
હા તમારા ડ્રાઈવરને કેટલા દેવાના.
ડ્રાઈવર નો અમે હાલમાં પગાર અમે એને પંદર હજાર આપ.
એમ છે અંદર દ ખાવા પીવાનું.
ખાવા પીવાનું અમારી પાસે
તમારે ખાવાના આપ બે ટાણા કે એક ટેમ.
બે ટાઈમ.
એટલે રેવા પીવાનું એટલે ડાઈવર તમારે બહાર થી જશે એમ ને.
નહી નહી ખાલી ખાવા પીવાનું અમારે આપવાનું અને પ્લસ પગાર આપવાનો અને ડ્રાઈવરને ખાલી એનો રહેવાની વ્યવસ્થા એ તો પોતે હાથે કરતો હોય છે.
તમારે કઈ ઓવર ટાઈમ હોય કે સાંજે.
હા સાંજના પણ ઓવર ટાઈમ હોય એ પછી ગાડીના ભાડા ઉપર હોય કેમ કે આજમાં. ડ્રાયવરે ત્રણ ફેરા માર્યા તો પછી. ત્રણ ફેરા રેગ્યુલર તો ત્રણ જ ગણાય અને પછી ડા ઇવરે એક દિવસમાં એક ફેરો માર્યો હોય તો પછી એના ઉપર આ કેમ કે ડીઝલ ડીઝલ નું એને કાઢવાનું હોય.
પણ એના એ લોકોને તો ડ્રાઈવર ઓર્ડર આવે એ પ્રમાણે ડ્રાઈવર કામ ચલાવતો હોય ને ઓડર વગર તો ડ્રાઈવરને શું થાય.
હ પહેલા ઓર્ડર અમારી પાહે આવે.
હા એટલે તો કઉ છું તમે ઓર્ડર આપો પછી તમારો ડ્રાઈવર આપે ને ડ્રાઈવરને શું વાંક હોય.
ડ્રાઈવરનો તો વાક કાંઈ હોય નહીં પણ ઓર્ડર ઉપર આધારિત હોય ઓર્ડર તો તમારે મિનિમમ એક ગાડી ના ચાર તો હોય જ છે રોજના.
હમ.
પછી મોસમ ઉપર આધાર રાખે.
અને એમ કટર અને ટાયરને બાયરને કેટલા મહિના પછી ચેન્જ કરવાના આવે?
ટાયર તો અમારે મિનિમમ. એક વર્ષ તો એક વર્ષ તો લાગતું જ હોય છે એક વર્ષે તો અમે લગભગ ચેન્જ કરાઈ નાખી. અને પછી એ ટાયર પાછ અમુક ટાયર એવા હોય, કે જે પાછા રી યુઝ ફરવી એમાં અમારે રિમોટ કરાવનો આવે, એ ટાયરમાં બારની જે લેયર હોય ને.
હમ.
એ ખાલી બદલવા ની આવે અમારે, અને એક ટાયરની પ્રાઇસ અંદાજીિત ત્રીસ હજારની આસપાસ થાય અમારે.
એમ છે, એક એક ટાયર ના ત્રીસ હજાર એમને.
હા એક ટાયર ના ત્રીસ હજાર.
હમ તો કેટલા ટાયર વાળા ખટારા હે?
એમાં અમારે દસ ટાયર વાળા ખટારા હશે.
પાંચે પાંચ, એક ખટારો સાઠ લાખ નો આવે ને.
હા એક એક ડમ્પરર સાઠ લાખ નો આવે.
તો અમે એ કટડો લઈ લઈએ તો તમે અમારી સાથે જોડાઈ જાવ તમે અમને ઓર્ડર અપાવી શકશો?
ઓર્ડર તમને નો આપી શક્યું.
નહી
હમ.
તે બધા માં સાથે જ કરવાના. હલ્લો.
હા.
હાલો ને અવે પછી અમે ઓફિસે છે થોડીક વાર રહીને કોલ કરીએ હું કરવાની છે આગળ પાછળ.
વાંધો નઇ.